બસ આજે એક નવો અ નવા વિષય પર આપડે વાત કરીએ જેની હમણાં ખુબ જ ચર્ચા ચાલી રહી છે તો આઈ થિંક તમને તમને પણ એમાં મજા આવશે.
હા હા.
હા હવ હવે. ત્યારે આમ જોવા જાવ તો અ ટીવી પર ફૂટબોલ ફીવર એના જેવું છે.
હમ.
તમને તો ખબર જ હશે.
હા હા બઉ જોરદાર હમણાં તો ફીફા વર્લ્ડ કપ.
તમારો અવાજનો જરા ધીમો આવે છે પ્લીઝ.
હવે અવાજ બરાબર આવે છે?
નહી હજુ ધીમો જ છે.
અચ્છા. એક ડેટા
હા.
હવે બરાબર છે?
વાંધો નહી. હા, બોલો.
હા, એટલે એમાં કેવું છે કે જે ફીફાનું જે ફીવર તો એટલું જોરમાં છે કે મને પણ બહુ શોખ છે. અને હું તો ખાસ શોધતો હતો પણ મેં જોયું કે, આમાં લાઈવ ટેલિકાસ્ટ રાઈટ્સ કોઈ એ પણ ઓ ટી ટી વાળાએ કે કોઈ પણ લીધા નથી સિવાય કે જી ફાઈ. એટલે જી ફાઈવમાં ખાસ તમારે જોવું પડે છે અને યુટ્યુબ પર કોઈ વાર તમને હાઈલાઈટ જોવા મળી જાય છે. પણ જી ફાઈ જે લોકોની આગળ છે. એ લોકોને આ બધી લાઈવ બચી જોવા મળે છે અને એની લીધે શું થઈ રહ્યું છે કે ઘણા ખરા લોકો જે લોકો ફેન્સ જે છે બરાબર વિચાર આવે કે આપણા દેશમાં જેમ કે કલકત્તા બાજુ તો બહુ જ ગાંણપણ છે ફૂટબોલનું, તો એ લોકો બિચારા કઈ રીતે? તે જોઈ રહ્યા હશે વિચારો કે બધા લોકો તો સગવડ નઈ હોય જી ફાઈ લેવાની. કારણ કે બહુ મોંઘું છે, એવું મને જાણવા મળેલું છે, અને બીજું એમાં એવું મને જાણવા મળ્યું છે તમને કદાચ ખ્યાલ હશે કે નહી કે હવે આ લોકો શું મસ્તી કરી છે, કે તમે એક એક વાર આ ત્રણ મહિનાનું પેકેજ લો. પણ તમે એક જ જણા જોઈ શકો. ત્રણ જણા જોઈ નહી શકો. અલગ અલગ જગ્યા નહીં જોઈ શકો.
બરાબર હમ્મ હા જેમ અ અમુક અમુક ચેનલમાં જેમ ટેરિંગની સિસ્ટમ હતી. એ એક જ પરથી બે ત્રણ જણા ફ્રેન્ડ્સ હોય કે ફેમિલી મેમ્બર્સ હોય કોઈ પરિવારના સદસ્ય હોય તમે અ આપી શક કો ને તમે સાથ જોઈ શકો. પણ હવે આમાં નથી એટલે લોકોને ખાસ એના માટે પૈસા ખર્ચીને જોવું પડે એવું થઈ જાય ને તો એ પણ મીન્સ એ આ આ ફૂટબોલ જેમ ક્રિકેટનું આપણા દેશમાં જેમ લોકોને ગાનપણ છે એ એ એની એની સાથે જો આપણે તુલના કરીએ તો એમ લાગે છે કે ફૂટબોલ છે, ઈ ખાસ તો અ આ પશ્ચિમ બંગાળ, કલકત્તા ઈ બાજુ વધારે અ લોકોમાં અ એના વિશે ગાનપણને સમજ વધારે છે, બીજા બધામાં આ બીજા ભારતના બીજા બધા પ્રદેશોમાં ઈ વિશેની સમજણ થોડી લોકોમાં અને અ ગાનપણ ઓછું હશે એવું મને લાગે છે.
નાઈ ના ઈ વાત તમારી બિલકુલ સાચી છે. અને એનું કારણ પણ આપ જોશો ને તો એમાં કેવું છે કે આ લોકો જે આપણા જયારે આપણા અલગ અલગ દેશમાં આપણે જેમ કે આપણેે ઈયા અંગ્રેજ લોકો આવી ગયા તો અંગ્રેજ લોકો ઈયા ક્રિકેટ રમતા તો આપણે ક્રિકેટનો આપણને શોખ જાઈગો ક્રિકેટ જોઈને પછી તમને ખ્યાલ હોય તો આ જેે પોર્ચુગીઝ લોકો હતા. અને બીજા લોકો જે ફ્રેન્ચ લોક તો આવીને જે આપણા પર રાજપાટ કરી ગયા. તો આ લોકો જે તો કલકત્તા બાજુ ને એ બાજુ જયારે ભલે ત્યારે તો આપડુ કલકત્તા તો પછી નામ પડ્યું બાકી તો પહેલા તો આખું એક ભારત. એક જે હતું ત્યારે તો સુું નામથી ચાલતું હશે ખ્યાલ નઈ. પણ એવું એક ઇતિહાસ એમ કે છે કે ત્યારે એ એ બાજુના લોકોમાં ત્યાં ફૂટબોલ મા પ્રચલિત થયેલું આજે બધા ફોરેનથી જે આવેલા. પોર્ચુગીઝ લોકો ને એ લોકો તો એની લીધે લો કોને ઈ ગેમમાં બહુ વધારે રસ પડી ગયો. અને ત્યાં એટલું બધું પ્રચલિત થઈ ગયું. કે ઈ ત્યાં અને તમને બીજું હું તમને કહ અહીંયા પણ ગોવામાં પણ બોવાનો. રેસે અને ગોવામાં પણ પોર્ચ્યુગીસ લોક કો બો આવી ગેલા. તો એની એ લી. તેં એ લોકોને એટલો બધો ક્રેસ થઈ ગયો છે કે એ લોકોએ ઈ ગેમનોો એટલો બધો પ્રચાર કર્યો અને એટલું રમવા લાયગા પણ મને એવું લાગ્યું કે અ જે ગવર્મેન્ટ મને લાગે છે કે ગવર્મેન્ટ નું એટલો એ લોકોને સાથ સહકાર નહીં મળ્યો આ સ્પોર્ટસને આગળ લાવવા માટે. અને આગળ વધવા માટે. જેની કારણે કાર કે એમાં જે જે સ્થળનું જે ગ્રાઉન્ડની જરૂર છે અને જે સુવિધાની જરૂર છે. ઈ એ લોકો ને મળી લઈ અને ત કેટ વસ્તુ કેવી છે આપને ખબર છે કે ક્રિકેટ તો શું છે ગલીમાં પણ રમી શકે ગમે ત્યાં રમી શકો ભલે કોઈનો કાચ ફૂટે કે કઈ પણ ફૂટે. તો એ ક્રિકેટ રમાઈ જાય પણ ફૂટબોલમાં એવું ન કારણ કે ફૂટબોલમાં તમારે અગિયાર પ્લેયર ની જરૂર છે. મને ક્રિકેટમાં પણ અગિયારની જરૂર છે પણ એમાં શું છે કે અગિયાર જણા સાથે મળીને રમી શકો ત્યારે આમાં શું થાય છે કે મિનિમમ તમારે બંને બાજુ તો પાચ પ્લેયર આ બાજુ હોવા જોઈએ પાંચ પ્લેયર તો દસ ટીમ ની તો ટીમ તો અગિયાર જણાની થવી જ જોઈએ
હમ હમ હા
તમારો ઉઘાડો પગ એ તમે નહીં રમી શકો કારણ કે તમારા પગમાં છાલા પડી જાય કે લાગી જાય કે કઈ પણ ઈન્જરી થઈ શકે કરીને
હમ હમ બીજું એક કારણ હું એ પણ માનું છું મારું એવો મત કે ફૂટબોલ માટે તમારું શારીરિક બાંધો જે શરીર નો હોવો જોઈએ એ પણ ખુબ મજબૂત હોવો જોઈએ એવું મારું માનવું છે કદાવર એટલે જે લોકો ઊંચા હોય અને બાંધો પણ સશક્ત હોવો જોઈએ અને એનું એક કારણ કે યુરોપમાં જેમ કે સ્પેન પોર્ટુગલ ફ્રાન્સ આ બધે આ ફૂટબોલ વધારે પ્રચલિત છે એનું કારણ કે ત્યાંના લોકોનો બાંધો શારીરિક બાંધો ખડતલ હોય અને એ પ્રકારની એ લોકોને અ તમે કહો છો એમ એ લોકોને તાલીમ પણ એવી સરસ મળે છે એને કારણે અ એ લોકો એવું કરી શકે છે અને એ એ જોશ જે હોવું જોઈએ ને શારીરિક એ એ બધું ત્યાંના લોકોમાં હોય છે એટલે ઈ મને લાગે છે ભારત આપણો જે ઉષ્ણકટ બંધ વાળો દેશ છે એટલે આપણેે ત્યાં ગરમી વધારે છે એને કારણે લોકો લોકો એટલો ભાગ નથી મીન્સ એ એના માટે એટલો સમય એટલી તાલીમ નથી આપી શકતા ત્યાંનો કારણ કે ત્યાં ત્યાં ઠંડો પ્રદેશ છે એટલે તમને થાક ના લાગે અહં એટલું એટ એટલી પ્રેક્ટિસ કરો એટલી તાલીમ લો તો તમે થાકી જાઓ એવું એવું કદાચ મારો મત છે
હ ના તમારી વાત એ રીતે પણ સાચી છે પણ બીજું તમને કહું કે અત્યારે હું ઘણી સ્કૂલમાં જોઉ છું કોલેજોમાં જોઉં છું અને યુનિવર્સિટીમાં જોઉં છું તો ત્યાં હવે એ લોકો ફૂટબોલ ના તાલીમ કેન્દ્રો પણ ચાલુ કરેલા છે કારણ કે એ લોકો એ જોયું છે કે ક્રિકેટમાં કેવું છે કે ક્રિકેટમાં એટલું બધું ક્રિકેટ જેને કેહેવાય કે પ્રચલિત થઈ ગયું છે આપણા દેશમાં કે લોકોને હવે શું છે તે મોકો જ નથી મળતો એ લોકોને તાલીમનો કોઈ જાત તો કારણ કે ક્રિકેટમાં કો પણ નથી એવો થઈ ગયો હવે મુસીબત થઈ ગયું કારણ કે એટલા બધા જણા ક્રિકેટ શીખી ી રહ્યા છે તો હવે મને એવું લાગે છે કે ધીરે ધીરે ગવર્મેન્ટને પણ આ વસ્તુમાં ધ્યાન બેઠું છે કારણ કે હવે જે આપણે કોમનવેલ્થ ગેમ્સ આવવાની બે હજાર ત્રીસમાં અને પાછું બે હજાર છત્રીસમાં ક છે કંઈક ઓલિમ્પિક્સ આપણે ત્યાં યોજાવાનું છે જેવી કઈક વાતચીત ચાલે છે તો હવે ગવર્મેન્ટ પણ આ મોટા ધોરણમાં વિચાર કરી રહ્યું છે કે જો આપણા દેશને પણ જો વધારે પતા મેડલ લઈ જરૂર પડશે અલગ અલગ ખેલકૂદમાં તો આપણે વધારે પડતું બીજા ખેલકૂદને મહત્વ આપવું પડશે તો જ આપણે આગળ આવી શકશું વધારે મેડલ જીતી શકશું જેનું એક તમે તમે કારણ જોઈ શકો કે જેમાં આજે ચીન છે અને બીજું તમે અત્યારે ફ્રાન્સ જુઓ કે ફ્રાન્સે છેલ્લા પાંચ વર્ષમાં બધા ખેલકૂદમાં ચીનની જેમ કમ્પલસરી સુવિધા આપવાની ચાલુ કરી દીધી તમારે શું રમવું છે તમે રમો અમે તમને બધી સુવિધા આપશું તમે ખાલી તમે દેશ માટે તમે રમો આ વસ્તુ થઈ ગઈ છે અને અત્યારે તમે જુઓ કે ફ્રાન્સના એટલા બધા પ્લેયર હું જોઈ રહ્યો છું કે બધી જ ખેલકૂદ તમે કઈ પણ ખેલકૂદ કહો એ લોકો બધા ખેલકૂદમાં એ લોકો હવે આવી ગયા ચીનની જેમ એટલે આની લીધે શું થઈ રહ્યું છે કે આપણા દેશમાં પણ આ બહુ એક બહુ ગવર્મેન્ટ તાત્કાલિક સ્પોર્ટ્સ મિનિસ્ટરે આમાં જોવું પડે આમાં એના વગર ને તો પછી આપણે બહુ આગળમાં નહીં આપડણે કરી શકીએ તમારુ શું કેવાનું છે આ બાબતમાં
હા એટલે લોકો અ લોકોમાં થોડી અજ્ઞાનતા છે એ વિશે એટલે લોકોને જો જાણકારી મળે અને એ લોકોનો ઉત્સાહ વધે એવું જો કઈક સરકાર પગલા લે અને આજે અ બધા અલગ અલગ તાલીમ કેન્દ્રો હોય છે ખાસ તો રમત ગમત ના એમાં પણ જો એ લોકો થોડોક એને અ એના માટે અ લોકોને સમજણ આપે તો મને લાગે છે કે અત્યારની અત્યારની જે અત્યારની જે અ પ્રજા છે યુવાન પ્રજા એને એમાં ખરેખર રસ જાગશે અને લાગે છે કે કદાચ આગળના પ પચીસ ત્રીસ વર્ષમાં આપણે પણ કદાચ ઈ ક્ષેત્રમાં આગળ વધીએ એવી અ ઈચ્છા રાખીએ
સાચી વાત છે હવે હું તમને એક ઉદાહરણ આપું કે અમારે અહીં નવા કલેક્ટર અમારે અહંયા જે આવ્યા હમણાં તો હમણાં નવા કેરેક્ટર સાહેબે ગઈકાલે જ મિટિંગ લીધી અહીંયાની લોકલ લોકલ લોકો ની બધાની અને સ્કૂલોના પ્રિન્સિપલ છે પછી મોટા હોદ્દેગારો છે શી બધાને બોલાવેેલા અને વાતચીત કરી કે સાહેબ શું અભાવ છે, શું એ લોકો કીધું કે સાબ એ અભાવ ટેનિસ ના કોર્ટની અભાવ છે, બેડમિન્ટન કોર્ટની અભાવ છે. અને એ કે એની લીધે કે બધું કે એની લીધે કે અમને બહુ અભાવ અને એની લીધે છોકરાઓને કે રમત ગમતમાં કોઈ જાતનું લોકો છોકરો આગળ નથી આવી શકતું કારણ કે આ વસ્તુ છે, નહીં અને રમવા જવા માટે અમારે અહીંયાથી ત્રીસ કિલોમીટર ચાલીસ કિલોમીટર દૂર જવું પડે છે. તો સાહેબ કેવી રીતે છોકરો આગળ આવે? તમે ખેલકૂદ ને પ્રોત્સાહન તમે કહો છો આપે અહંયા જેમ ગુજરાતમાં, ખેલ મહાકુંભ કરી ને તે લોકો નવું ચાલુ - કે બધા આ સ્ટેટ કેવાઈઝ રમે જેને કહેવાય એને ખેલબહાકુંમ કહેવાય છે, તો એ તમે ખેલ મહાકુંભનું તમે મહત્વ કહો છો પણ ખેલ મહાકુંભમાં તમે જુઓ કેટલી એન્ટ્રી આવે છે સાહેબ કોઈ આવતું જ નથી સાહેબ, અને કોઈ રમતું જ નથી સાહેબ ક્યાંથી રમે કારણ કે તમે સુવિધા જ કોઈ જા નથી આપતા, સગવડ જ નથી હોતી હવે જેમ કે હું તમને કહું કે મારો છોકરો રમવા જતો હોય તો હું તમને કહને કે ઈવન ત્યાં પાણી પીવાની પણ સગવડ નહીં. ખાવાની પણ કોઈ જાતની સગવડ નહી આપ આપણે બધું અહીયાથી મોકલું પડ હ તમે ચાલી કિલોમટર દૂરોકું રમો તમેવી રીતે પહોંચો ચાલીસ કિલોમીટર દૂર. એટલે આ બધી વસ્તુઓ ના અભાવની લીધે તે મને લાગે છે કે જેમ મને આ ફીફા વર્લ્ડ કપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ જેને કહેવાય જગપ્રસિદ્ધ ખે છે ફૂટબોલ આખી દુનિયા જોતી હોય છે. અને એક આપણું ભારત દેશ માં જયારે ન જોવ તો મને બહુ દુઃખ થાય ભલે ક કે વસ્તુ છે રમો છો બહુ આનંદની વસ્તુ છે. પણ સાથે સાથે બીજા ખેલને પણ સરકારે વિચાર કરીને મહત્ત્વ આપવું જ જોઈએ.
હમણાં મારા વાંચવામાં પણ આવ્યું તું કે એક ઠિકણે કઈક કઈ માટે સ્વિમિંગ માટે કે કોઈ એક એના માટે કોઈ એક રમત માટે ટે કે એ લોકો કોએ સ્વિમિંગ પુલ ને બધું બનાવ્યું. પણ ગર્લ્સ માટે, અ કપડા બદલવાની ચેન્જિંગ રૂમ હતો જ નહી બોલો અલગ. એટલે જયારે આવું થાય તો પછી લોકો નો રસ ક્યારથી જાગે. કારણ કે આ તો જરૂરી વસ્તુ છે જો એજ પાયાની સુવિધા ન મળે તો પછી ક્યાંથી પછી તમને લોકોને એમ થાય કે છોકરીઓ કેમ આ રમતમાં આગળ નથી આવતી પણ જે પાયાની સુવિધા ન મળે તો આ બધું શક
શક્ય જ નથી ના ના બહુ સાચી વાત છે અને સારુ થયું તમે આજે બહું સુંદર ટોપિક પર વાત કરી ફરી આપણે વાત કરશું બીજા કોઈક સારા ટોપિક ઉપર આવજો
આવજો જે શ્રી